હલો હા. હા હા હા અવાજ આવે છે.
હા મને આવે છે.
હા મને બી આવે છે અવાજ.
ઓકે ઓકે તો આજનો આપડો કયો વિષય છે.
જે આ આજે આપણેે અ જો તમને ફાવે એમ હોય તો વૃક્ષ ના ઉપયોગ યુઝ ઓફ ટ્રીઝ.
હા સરસ ટોપિક છે આપણને વાતો કરવામાં. ફાવશે.
ઓકે ઓકે. હ
સૌથી પહેલા તો આપણે મોટે ભાગે જે વૃક્ષનો બેઝિકલી ઉપયોગ કરતા હોઈએ છે એ ઘર બનાવવા માટે જે આપણને રોટી કપડાં ઓર મકાન જે બેઝિક નીડ છે રહેવા માટે એના માટે મોટે ભાગે ઘર માટે વપરાતું હોય છે લાગ. આપણું અને એના માટે ટ્રીનો ઉપયોગ થતો હોય છે. પછી હવે. ધીરે ધીરે ફર્નિચર માટે પણ આપણે લાકડાનો વપરાશ કરીએ છીએ અંદર રહેવા માટે અને અને હવે ધીરે ધીરે જોઈએ તો આપણે જે. ટીશ્યુ પેપર વાપરીએ છીએ મોટે ભાગે દરેક વસ્તુ માટે આજકાલ લોકો ટિશ્યુ પેપર વાપરતા હોય છે કે જેથી બધું સાફ સફાઈ રહેે હાાઈજીનિક રહે તો એના માટે પણ આપણે છેવટે લાકડા જ કાપવા પડતા હોય છે તો એવો બહુ જ. જે વેરિડ ઉપયોગ થઈ રહ્યો છે આજકાલ લાકડાનો.
લાકડાનોો ઉપયોગ ટીશ્યુ બનાવવા માટે ભી થઈ રહ્યો છે અને નોટબુક જે આપણે વાપરતા હોય છે. બુક વાપરતા હોય છે જે. કેટલા બી પેપર બને છે. એ બધા આ ટ્રીમાંથી જ બનતા હોય છે.
હમ્મ હમ્મ હમ્મ.
અને અ ઝાડ તો પોતાના ખુદનો માટે જેટલો ઉપયોગ નથી કરતું એટલું બીજાને ઉપયોગ માટે ઉપયોગી છે પક્ષીઓ માટે ઘર છે એ લોકો માટે પશુ પક્ષીઓ માટે છાયડો આપવા માટે ઉપયોગ કરે છે પશુ બીજા જે પશુઓ છે એના એમનો ખોરાક તરીકે બી ઝાડનો ઉપયોગ થાય છે અને ઝાડ જમીનની અંદર એમના જે મૂળ અને એ પાથરે છે તો એ જમીનને ત્યાંનું પાણી રોકી રાખવા માટે ભી મજબૂત અ મજબૂત થવા માટે બી ઝાડ એ બી ઉપયોગી છે. ઝાડ ન હરેક પાર્ટ દરેક પાર્ટ દરેક મનુષ્યને અને પ્રાણીઓ માટે ખૂબ ઉપયોગી છે પછી એ પાંદડા હોય એની ડાળી હોય એના મૂળ હોય કે કોઈ બી પાર્ટ હોય એક આપણેે કહી કે આપણે ભગવાનનેવ બી રૂપ આપ્યું છે પીપ પીપળાના પાનમાં આપણે વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ આપ્યું છે. વડના ઝાડ ની બી આપડે વર્ષ આવી ત પૂનમ ના આપણે એની પૂજા કરીએ છીએ એમાં બી આપણે ભગવાન નું સ્વરૂપ એને આપણે જોઈ છએ તુલસી માં તુલસીજીને આપણે તુલસી માતાનું સ્વરૂપ આપ્યું છે એને બી આપણે સવાર સાંજ દીવો આરતી કરીને એક માના સ્વરૂપે આપણે એને જોઈ છે ને ઔષધિના રૂપમાં બી તમે જુઓ તો દરેક ઝાડના અલગ અલગ ઔષધિ હશે હે ને બરાબર ને.
હા હા એકદમ સાચી વાત છે ઘણા બધા ઉપયોગી સ્વરૂપો હોય છે મને યાદ છે મારા દીકરાને જયારે ભણવામાં લગભગ ત્રીજા કે ચોથામાં એક પાઠ આવતો હતો સબસે અચ્છા પેડ તો એમાં ત્રણ ભાઈઓ હતા અને પછી એ લોકો એક એક પે એક એક ઝાડની નીચે આરામ કરે છે અને પછી એ વિચારે કે આ તો મને આ આપે પહેલું આપે તો એની અંદર એ જ છે કે કેળાનું ઝાડ નાળિયેરીનું ઝાડ અને એવા બધા જે ઝાડ છે એની અંદર નાળિયેનું ઝાડ તો ખાસ કરીને એના બધા જ ભાગ જે છે એ દરેક વસ્તુ ઉપયોગી છે માણસ જાત માટે એટલે એક એ વસ્તુ નારિયેના ઝાડમાં એવી નથી કે જે માણસ જાતને ઉપયોગી નહી થતી હોય. એટલે અ ઝાડની ઘણી બધી ઉપયોગિતા હોય છે. મને યાદ છે એકવાર અ અમે લોકો કશે ગયા હતા અને બહુ જ ઉનાળો હતો એકદમ બળબડતો તાપ હતો અને અમારે બસ સ્ટેન્ડ ઉપર કઈક વેટ કરવાનું હતું બસ માટે. અને ત્યાં આજુબાજુ કંઈ જ નહોતું અને ફક્ત એક ઝાડ હતું તો એની નીચે અમે લગભગ વીસ પચીસ મિનિટ ઘણા બધા ઉનાળાના તાપમાં બેઠા તો એટલી શાંતિ લાગી ઝાડની નીચે કે જેની આપણે કોઈ જ વસ્તુ સાથે તુલના નહીં કરી શકી એ. કેમ એ પંદર મિનિટ જો એ ઝાડ વગર અમારે ત્યાં રહેવાનું હોત તો અમે આખું ગરમીમાં કાળઝાડ ગરમીમાં એકદમ બફાઈ ગયા હોત પણ એને બદલે અમે એકદમ શાંતિથી શીતળ છાંયડામાં બેસી શક્યા તો એ ઝાડનો જ પ્રતાપ છે. આપણે શાંતિથી બેસી શકીએ. કેમ એના છાયડાને નીચે.
ઝાડને આપણેે છે ને ઓળખી ઓળખવાની જો તમે એના પાછળનું સાયન્સ જુવઓ તો મારા ઘરની અંદર એક વખત મને એવો અનુભવ થ્યો કે આપણને એમ થાય કે આ તો ઝાડનું કુંડું છે એ ને શું ખબર પડ તી હશ. તો હું સાડી પેર તી તી. તો ઈ ઝારના પાંદડા અંદર આખા સોસવાઈ ગ્યા મતલબ એને શરમ આવતી તી હું કપડાં ચેન્જ કરતી તી તો. તો ઝાડ ને ભઈ બધી ફિલિંગ્સ છે એને શરમ આવે શે. કે એને ખરાબ લાગે છે એને ગમે છે તો એક મુ એક મોટા પાન વાળું ઝાડ અમે મારા ઘરમાં રાખેલું છે. તો એ અ એને જો મોટો અવાજ અમે ટી વી નો રાખીએ ને તો એને ન ગમે ઈ ઝાડને એના પાંદરા બેરવાઈ જાય અંદર. અને એની બદલીમાં અમે જો મ્યુઝિક રાખી તો ઈ ઈ પાંદરા છે ને એટલા આમ ખીલેલા ખીલેલા તમને લાગે તો એને ઝાડને બી બધી ફીલિંગ્સ છે હમણાં એમ કેહેવાય છે કે તમે જુઓ છો કે માર્કેટમાં બહુ બધા જાંબુ મલી રહ્યા છે.
હા.
તો કે જે દર વર્ષે કરતા આ વર્ષે જાંબુ બોવજ આવ્યા છે. તો એના પાશળ નું કારણ શું છે. કેમ આટલા બધા જાંબુ આવે છે? તો અ એ એવું કેવાય છે કે ઝાડને પેલા ખબર પડી જાય છે કે આ વર્ષે વરસાદ ઓછો આવવાનો છે. એની ફીલ થઈ જાય છે જમીનની અંદર થી કે આ વખતે વરસાદ ઓછો આવાનો છે તો એ પોતાના જે બીજ પોતાનું સર્વાઈવ કરવા માટે એના એના જે બીજ છે એનું વધારે ઉત્પાદન થાય છે એટલે જાંબુ વધારે આવે છે તો કે છ આ વખતે મેંગો બી બહુ વધારે આવી છે. ને આ વખતે તમે નારિયેલ પાણી બી તમે જોશો ને તો પેલા જે મલતા એના કરતા વધારે મલી રહ્યા છે માર્કેટમાં તો આ વખતે જેટલા બી ફૂટ શે એનું ભાગ ઘણો બધો છે તો કે છે ઝાડ ને બી પોતાની એક બાયોલોજી છે ને ઈ બાયોલોજી પ્રમાણે ઝાડનું અલગ અલગ અલગ વસ્તુનું એમને અનુભવ થતું હોય છે. અ મા મારા ઘરની અંદર અમારે ગુલાબના ઝાડ છે મોગરા ના ઝાડ છે તો મોગરાનું એવું છે કે તમે એને એની પાસે જો વધારે સંગીત સંભળાઈવું હોય તો એ ઇમ વધારે આવે છે. ઈ ટાઈમ એ વધારે આવે છે ગુલાબના છોડને બીજું મ્યુઝિક સા-બાજુમાં રાખે તો ગુલાબ બી વધારે આવે છે તો કેવાય છે એ ફિમેલ ઝાડ છે બધા જે એ લોકોને મ્યુઝિક ને આ બધું પસંદ હોય છે જેવી રીતે તુલસી માતા છે તો તુલસી માતા ને બી આપણે ચુંદડી ઓઢાડીએ એના એના ગીત ગાઈએ એના ભગવાન શલીગ્રામની પૂજા કરીએ તો એ તુલસી માતા બી એ ખુશ થાય છે એ ટાઈમ તમે ઈ બાબતમાં શું અનુ બૌ છે
આ તમે તો બૌઉ અમેઝિંગ વાતો કરી અમ ખરેખર આ તમારા જે અનુભવ છે એ ઘણા અ વિચારવા યોગ્ય છે આ તમે જે વાત કરી એ અ બૌ સારી છે આપડા જે વેગ-વિજ્ઞાનિક હતા જગદીશ ચંદ્ર બોઝ તો એમની એક નાની સ્ટોરી બુક હતી મારી પાસે તો એની અંદર એવું જ હતું કે એમને નાના હતા ત્યારથી આવી રીતે બધું અ વનસ્પતિમાં ને બધામાં એમને ઘણો ઇન્ટરેસ્ટ હતો અને વૈજ્ઞાનિક એમની અ વૃત્તિ હતી. તો ઝાડની સાથે એમને ઘણા બધા સંશોધન કર્યા કે આપણે ઝેર ઝેર જો પડી ઝાડના પાંદડા પર તો એને એને પણ ઝેર મળે છે ઝાડ ને પછી આવી રીતે સંગીત સંભળાવવાળું પણ એમને જોયું પછી ગ્રામોફોન થી ગ્રામોફોનની રેકોર્ડો એમણે સંભળાવી ઝાડને અને એવા બધા ઘણા બધા એમણે પ્રયોગ કર્યા હતા તો ખબર પડી કે અ એ પણ અહ આપડા વ્યક્તિઓની જેવી જ સંવેદના હોય છે ઝાડની અંદર અને પ છી એમણે આખા જગતને સાબિત કર્યું એમના પ્રયોગોના આધારે કે વનસ્પતિમાં પણ જીવ છે અને એટલા માટે જ આપણે કહેવાય છે ને કે સંધ્યાકાળ પછી વનસ્પતિ સૂઈ ગઈ હોય તો આપ આપડાથી એને પાંદડા નહીં તોડાય કે અડ કાય નઈ એ રીતનું અ પેલેથી આપણા વડીલો કહેતા હોય છે કે સંધ્યાકાળ પછી પાંદડા નહીં તોડવાના ઝાડના એનું એ જ કારણ છે કે સુૂઈ ગઈ હોય છે એમ વનસ્પતિ તો એને જગાડાય નઈ એટલે આ ઘણું બધું સારું છે આ બધ ધી વસ્તુઓ
બિલકુલ સાંજના ટાઈમે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે મતલબ એ એનીની અંદરથી જેટલું ઓક્સિજન સવારના આપણે એની સાથે બેસીએ તો એ ઓક્સિજન આપણને આપે છે અને સાંજ પછી કાર્બન ડાયોક્સાાઈડ આપે છે આપણને સોેટ એટલે માટે આપણે એને અડીએ તો એની અંદર કેમિકલ પ્રોસેસ આપણા હાથનીંદ ટચ કરે તો એ આપણને નુકસાન કરે છે તો આપણા જૂના માણસો એ એને એમ કેતા કે હવે એ સુઈ જશે જેમ આપડે બી સુઈ જઈ તો આપણેે બી અ સુએ તો કાર્બન ડાયોક્સાઇડ બહાર આપડ નીકળે છે અને ઓક્સિજન આપડણે લઈએ છીએ વનસ્પતિ બી સેમ વસ્તુ ઓક્સિજન એ દિવસના ઓક્સિજન બહાર આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ રાતના આપે છે તો એટલે માટે રાત પછી એમને અડવાનું નહીિ એવું કે છે એમનું પાછળ બી પાંદરા પાછળનું બી અંદર અન્ય એમનું પાછળનું બી એક સાયન્સ છે એના જે પાંદડાછે જે એમનું જે એનું એનું ઈ ઘરેણું છે ઝાડનું ઘરેણું કહેવામાં આવે છે કે એમના જે પાંદરા એમના જે ફૂલ નીકળે છે એ ઝાડના ઘરેણા છે ને એ આપવામાં બી ખુશ થાય છે આપણી પાસે જો કોઈ ઘરેણા આપણે લઈએ તો આપડણે કેટલા દુખ થઈ જાય છે પણ ઝાડ ને તમે એના ફૂલ લેશો એ ખુશી ખુશી તમને ફૂલ આપશે એમના એમના ફળ આપશે ખુશી ખુશી થી આપશે આપણું આખું જે જીવન ચક્ર છે ઝાડથી જોડાયેલું છે એની અંદર પશુ પક્ષી આવી ગયા કે આપણે મનુષ્ય ભી આવી ગયા છેી એની અંદર સાચી વાત ને
હા હા એકદમ સાચી વાત કહી તમે આખું જે આપણું જીવનચક્ર કઈ રીતે વનસ્પતિ સાથે સંકળાયેલું છે એ ઘણું એક મોટો ગહન વિષય છે અને આપણે બીજા ઉપયોગ વિશે જોઈએ તો આજકાલ જે કોટન હોય છે ને જે રૂ જે આપણા રૂના છોડમાંથી આપણને મળે છે પણ એના બદલે હવે એવું કરે છે કે જે ફાઈબર જે છે જેનાથી કપડાં બને ને કોટથી તો એના બદલે જે આપણું કેળાનું ઝાડ હોય છે ને એ કેળાનું ઝાડ જ્યારે અમુક લગભગ નવ કે દસ મહિના પછી એનું હમ એની યુટિલિટી નથી હોતી એમ એકવાર કેળા આવી જાય પછી એ એનું જે થડ છે એ કામું પડે છે અને એને ખેડૂતોને માટે એક બર્ડનસ હોય છે એને કાપવાનું અને પછી એને ડિસ્કાર્ડ કરવાનું તો એની અંદર રિસર્ચ કરી છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓએ તો એ કેળાનો જે થડ છે એની અંદરથી ફાઈબર બને છે જે આપ આપણું કોટન જે હોય છે એના કરતાં વધારે એની સારી ક્વૉલિટી હોય છે ઉપરથી એને અલગથી પાણી નથી પીવડાવવું પડતું કારણ કે આપણે જે કેળાને પીવડાવ્યું હતું પાણી એ જ પાણીમાં એનું થર્ડ તો બની ગયું એટલે એની વોટર ફૂટપ્રિન્ટ પણ ઓછી હોય છે અને એની ક્વૉલિટી પણ સારી હોય છે એટલે બનાના ફાઈબર કરીને પણ એક નવુંું ફેબ્રિક નીકળ્યું છે માર્કેટમાં જે બહુ જ ઇકો ફ્રેન્ડલી પણ છે અને કપડામાં સ્મૂધ પણ છે બોડી માટે તો આપણ એક ઝાડની એક નવા ઉપયોગ હોય છે જે પહેલા નહોતું આ રીતનું બનાના ફાઈબર મે નોતું સાંભળ્યું કદાચ લોકલી કોઈ થોડું ઘણું અંશે બનતું હશે પણ અત્યારે તો હવે એનું માસ પ્રોડક્શન પણ થવા માંડ્યું છે અને એની અંદરથી બહુ સારા કપડાં બને છે અને એવી જ રીતે જે આ બનાવનાની વાત થઈ એવી જ રીતે બેમ્બુમાંથી પણ ફાઈબર જે બને છે એની અંદર થી જે કપડા બ છે એટલા સ્મૂધ હોય છે કે જેને પણ આ સ્કીિનની એલર્જી કે એવો પ્રોબ્લેમ હોય ને એ લોકો જો બેમ્બુમાંથી બનેલા કપડા પહેરે તો એમની મોટા ભાગના ચામડીની સમસ્યા દૂર થઈ જાય
હા તમે જે જણાવ્યું વેગન લેધર અ વેગન ફેબ્રિક જેને કહેવામાં આવે છે અ મે પેલા તો નથી ું સાંભળ્યું પણ રાજસ્થાન હું ગઈ હતી ત્યારે મને એમાંથી બનાવેલી સાડી